તો.
હલો.
અ મારો અવાજ આવે. હા અા.
બોલો શું કરો.
કઈ નહ આ કાલની તૈયારી. ઇન્ટર્નશિપમાં.
સની તૈયારી.
પાઠ આપવાની લેક્ચર છે કાલે એટલે.
અચ્છા એવું છે કયા ધોરણમાં લેક્ચર છે તમારો.
કાાલ તો આઠમા ધોરણમાં જ લેવાની છું કારણ કે તેમાં. જે કવિતા ચલાવવાની છે તે અધૂરીજ છે.
અચ્છા.
હા એટલે હા. તમેસ કર.
અમે પણ પાઠ ની તૈયારી કરીએ છ છેીએ સાતમા ધોરણમાં. સંસ્કૃત માં પણ કવિતા ચલાવવાની છે અને ગુજરાતીમાં પણ એક કવિતા ચલાવવાની છે. પેલા તો હું કવિતા સંભળાવીશ ગાઈને અને ત્યારબાદ કવિતા. ક્યાને. આખી સમજાવીશ ત્યારબાદ સધને. પ્રશ્નો એ લોકોને કરવા માટે લેેશન આપી દઈશ.
હા કઈ કવિતા છે.
કવિતા સુરેશ દલાલની. એક કવિતા છે. ચરણ ઉપપાડો.
હ હા સાંભળી છે. કવિતા સરસ છે.
હા દેશભક્તિ માટેનું એક કુચ ગીત છે.
હા હા. યુટ્યુબ પર એ કવિતા સાંભળી છે ચરણ ઉપાડો. એ સરસ સંભળાય.
યુટ્યુબ પર એનો વિડીયો અવેલેબલ છે રાગમાં કે.
હા છે ને.
કોઈ કે ગાયો હોય એવો.
હા છે તમને લિંક જોઈતી છે.
હા મળી જાય તો વધારે સારું પણ એમાં છોકરાઓને સમજ પણ પડીઈ દેખાવો પણ જોઈએ કે માં શું કહેવામાં આવે છે ને તે પ્રમાણે ન અભિનય વાળી લિંક હોય તો વધારે સારું.
હા સારું એવું હોય તો હું જઈ પછી મોકલું.
અને એક સંસ્કૃત માં કાવ્ય ચલાવવાનું છે. મેઘો વર્ષોથી એ તો હું જાતે જ ગાઈ લઈશવી.
હ.
તૈયારી છે મારી.
હા મેઘ વર્ષથી તો ગાઈ શકાય અને અભિનય સાથે પણ કરી શકાય તેવું છે.
હા એ તો હું ગાઈશ પણ અને એનો અભિનય પણ કરીશ. વિદ્યાર્થીઓને મજા પડી જશે.
એટલે વાંધો નહી આવે એમાં તો મેગો વર સુતીમાં તો.
એ સમયે વરસાદ આવતો હોય તો વિદ્યાર્થીઓને વરસાદના જ ઊભા કરી દેવાના.
તો તો મજા પડી જશે.
અને પ્રેક્ટિકલી એ કાવ્ય સમજાવી દેવાય.
હા.
અને ત્યારબાદ તેમને કેટલાક શબ્દો સંસ્કૃત શબ્દોને ગુજરાતી અર્થ એકાવ્યના આધારે પૂછી લેવા.
હા મેંઘ વરસાદથી મેક્રોપાર્ટમાં મે પણ અભિનય સાથે કરેલું. વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયેલા અત્યારે
અચ્છા એવું છે.
હા.
હા હું અવલોકન કરવા આવી નતો શક્યો મારે બીજા ધોરણ માં ત્યારે પાઠ આપવા જવાનું હતું એટલે મેક્રોપાઠ
હા આપડે અલગ અલગ પાઠ આપવાનો હતું એટલે
બંનેના સાથેજ એક તો જુદા જુદા ધોરણોમાં જવાનું પાઠ આપવા જવાનું આવી ગયેલું માઈક્રોમાં તો.
હા એટલે જ તો એકબીજાનો પાઠ પણ અવલોકન નહી થએ લા. કાલે તમે ક્યારે જશો?
હું. સમય આવે ત્યારે લગભગ તો જઈશ નક્કી નથી મારું.
એટલે કદાચ હું તમારો કાલે અ મેઘ વર્ષથી પાઠ જોવા આવીશ.
બપોરે જવાની પાઠ આપવા જવાની ઈચ્છા છે.
હા મને કહજો એટલે
હા કહીશ ચોક્કસ.
હા
તમારો આઠમા નો હું અવલોકન કરવા આવવાનો છું
પાકું આવજો આવજો.
કારણ કે આઠમા ધોરણના વિદ્યાર્થીઓનો મને અનુભવ નથી. છઠ્ઠા ધોરણ નું તો મેં ઓલું છઠા ધોરણના વિધાર્થી વિધાર્થીનું તો મેં એક પાઠ અવલોકન કર્યો છે.
એમ તો આઠમા ધોરણ વારા સારા છે બધા છોકરાઓ. બસ એ લોકોને થોડા વ્યસ્ત રાખવા પડે એટલે પછી વાંધો તો નઈ આવે
એ તો હું સવાલો પૂછી પૂછીને એ લોકોને વ્યસ્ત કરી દઈશ ને મારે કોઈક વાર આઠમા ધોરણમાં પાઠ આપવા જવાનું થયું તો
હા આપણે સાતમા ધોરણમાં ગુજરાતી તમે
હા હું લઉં છું
હ એટલે છઠ્ઠા ધોરણ માં અડધું અડધું કરવા પડશે
કરી લઈશ હું વાંધો ની
તો પછી અ છઠ્ઠા ધોરણમાં શરૂઆતમાં તમે ચલાવશો કે હું ચલાવીશ
શરૂઆતના એક તમે ચલાવ જો પછી એક હું ચલાવીશ એવી રીતે કરી દઈશ હું
હા તો ચાલે બરાબર છે એ તો કારણ કે આપડે સાડત્રીસ લેશન પૂરા કરવાના છે અને સાથે ત્રણ ધોરણમાં પણ ભણાવાનું
હા એટલા માટે ફરવું પડે થોડું થોડું છઠ્ઠાવાળા થોડા અવાજ વધારે કરે છે પણ એ લોકોને સવાલો પૂછી પૂછી ને થોડા વ્યસ્ત રાખવા પડે એવું છે
એમની જિજ્ઞાસાવૃત્તિ થોડી વધારે છે
આ સૌ સારું કેવાય એમની જિજ્ઞાસ વૃત્તિ થોડી હોવી જોઈએ સાતમા ધોરણના વિદ્યાર્થીઓને આ જ ખોટ છે કે તેમની જિજ્ઞાસાવૃત્તિ નથીથી ચૂપચાપ બેસી રે છે
મારે સાતમા ધોરણમાં જોવા આવવું પડશે અવલોકન માટે કેવા છે વિદ્યાર્થીઓ
આવજો વાંધો નહી
કારણ કે મારે આઠમું ધોરણ અને છઠ્ઠું ધોરણ જ છે સાતમું ધોરણ નથી
મારે ફક્ત સાતમું ધોરણ છે છઠ્ઠું ધોરણ તમારી પાસેથી લેવું પડશે ગુજરાતીમાં અડધા પાઠો
હા એટલે છઠ્ઠું ધોરણ તો અડઢું છે તમારી પાસે
તો મારી પાસેથી છઠઠું છઠ્ઠું ધોરણ થોડું આવી જશે એટલે વાંધો નહીિ આઠમું ધોરણ મારી પાસે નહી રહે
હા કારણ કે આપણે સંસ્કૃતમાં પણ શિક્ષકો થઈએ અને ગુજરાતી માં બે જ છે આપડે
બરાબર છે
હા એમ એટલે થોડું આ પ્રોબ્લેમ આપણને મુશ્કેલી તો પડશે પણ થઈ જશે એ તો
અંગ્રેજી ના પણ બે શિક્ષકો છે હિન્દી ના એક જ છે ગણિત વિજ્ઞાન ના એક જ છે અને સામાજિક વિજ્ઞાન ના પણ એક જ શિક્ષક છે
હ સામાજિકમાં પણ અર્થશાસ્ત્ર છ સાત આઠ માં નહીં આવે એટલે સામાજિક વિજ્ઞાન જ ચલાવવું પડે એમને તો
હા વાંધો નહીિ સામાજિક વિજ્ઞાન ના કેટલાક પાઠો જે આવે છે એ અર્થશાસ્ત્ર ના ભાગો ગણાય પાછળના એટલે તે ભાઈ ચલાવી સકે પરંતુ આ પ્રમાણે ચલાવવાનું ધોરણ દસ માં વધારે ફાયદો રહે એટલે સામાજિક વિજ્ઞાન ના તો શરૂઆતના પહેલા એ ભાઈ ઇતિહાસ ને પછી નાગરિક શાસ્ત્રના અને ત્યારબાદ ભૂગોળના આ રીતે કદાચ પુસ્તકમાં વિભાગ પાડેલા હોય પરંતુ
હ
સામાજિક વિજ્ઞાનમાં ધોરણ આઠ સુધી સળંગ એક કે આઠ ને આ રીતે જ સેમિસ્ટરમાં આપેલા હોય એટલે મમને સળંગ જ લેવા પડે
હા એ વાત સાચી ટાઈમટેબલ બનાવાનું બાકી છે હજુ
વાંધો નઈિ કાલે સવારે વહેલા પહોંચી ને કે બનાવી દઈશું આમ તેમ કરી ઝડપથી
એમ તો ચજપીટી પર મેં મામાંગ્યું ટાઈમટેબલ આપ્યું
ઓ ટાાઈમ ટાાઈમટેબલ પણ બનાવીને આપી દે છે ચેટ જીપીટી
હા આપ્યું છે હવે એજ કાલે આપડે બધા મળીને નક્કી કરીએ એ ચેાર જબીટીએ જે ટાાઈમટેબલ આપ્યું છે એ પ્રમાણે
એ આટલું બધું આગળ વધી ગયું છે
હા તો
બહ સારું કેવાય એ આઈને હવે બધી ભાષાઓ શીખવવી પડે તો તો એ ખાસ કામમાં આવી જાય એવી વસ્તુ બની જાય
આજે એઆઈ નો સાચો ઉપયોગ કર્યો ટાઈમટેબલ બનાવી માંગ્યોએ તો
હા ઘણી એ ચેટ જીપીડી છે ગૂગલ જમીનય છે આ બધી એપો ઘણી જગ્યાએ કઈક પણ શોધવું હોય માહિતી મેળવવી હોય તો ઘણી કામ લાગે છે
હા અને કોઈ પણ માહિતી અને ફોટો પણ કોઈ ઈમેજ આપણે ગવી હોય તે પણ આપી દઈએ એટલે ઘણું સારું પડે આપણને
કેટલીક એપો પણ ઘણી સારી કામ લાગે છે કેનવા છે જે પીપીડી સારી રીતે બનાવી આપે
હા કેનવા અત્યારે અત્યારે જે પીપીટી બનાવી તે કેનવામાં જ બનાવી
અને ઝડપથી બની ગઈ
હા પછી વિદ્યાર્થીઓને બતાવવા માટે સ્માર્ટ બોર્ડ પર એ પીપીડી દ્વારા આપડે સારી રીતે શીખવી શકીએ
હા પીપીટી મારી તૈયાર જ છે પણ આથમા ધોરણમાં સ્માર્ટ બોર્ડ બહુ આ જે પ્રોજેક્ટર છે તે બહ ધીરું ચાલે ધીમું ચાલે તેથી બહુ વાર લાગે
હ વાંધો જ નહી લેપટોપમાં બતાવી દેવું
હા કાલે જ કરવા પડશે કારણ કે પછી તરત સમય થઈ જાય એને કઈ ચલાવી નહી શકાય
બરાબર છે
હા એમ એટલે પછી હવે કાલે વિચાર્યું છે કે એમને અ પેલા પીપીટી ચલાવી જા જો ન ચાલે તો પછી લેપટોપમાં બતાવી દઉં અને તે પણ ન થયું તો પછી ડાયરેક્ટ ચોપડીમાંથી જ